હલો.
હલો.
હા મિત્ર
સુ તમને મારો અવાજ આવી રહ્યો છે મિત્ર
હા મિત્ર આવી રહ્યો છું.
મિત્રો શું કરી રહ્યા છો તમે હાલ
કઇ નઇ મિત્ર જમીને અત્યારે આવી બેઠો છું
અચ્છા મિત્રો તો હ કેવું ચાલી રહ્યું છે તમારો ભણવાનો અભ્યાસ
કઈ નહી મિત્ર અત્યારે તો જોવ ને થોડું મોસમ વરસાદ નું છે છે વરસાદ આવતો હતો તો કોલેજમાં રજા હતી તો હવે કાલથી જવાનું છે હવે કોલેજ
અચ્છા હમ્મ હા. અમારે પણ એવું જ હતું મિત્ર વરસાદ ના લીધે થોડા દિવસ માટે કોલેજોમાં જાહેર રજાઓ હતી અને ખુબ જ એવી મજા કરી હવે કોલેજમાં તો જવું જ પડશે મિત્ર તો અહ મિત્ર મારે તમારી સાથે આજે એક ખુબ જ એવા મહત્વ ના વિષય પર વાત કરવી છે મિત્ર. અને એ છે શિક્ષણ મિત્ર તો શું તમે મને સાથ આપશો તમારો મિત્ર એમાં.
હા મિત્ર.
હ મિત્ર જોવા જઈએ તો શિક્ષણ એ અહ આજના જમાનામાં તો ખુબ જ એવું જરૂરી પાસો બન્યો છે. અહ શિક્ષણ થી આપણે ઘણી બધી એવી અહ‌ વસ્તુઓ કરી જ શકીએ છીએ ઘણા બધા એવા અહ ફેરફારો લાવી શકીએ છીએ સાથે સાથે ઘણી બધી એવી વસ્તુઓ જે ડેવલોપ નથી એને આપણે ડેવલપ કરી શકીએ છીએ. અહ એનું જ હું તમને ઉત્તમ નમૂનો આપું તો મિત્ર અહ તમે જોય જ હશે કે હવે અહ‌ આપણે જે નીટ પેપર લીક હતું થયું હતું એના વિશે અહ પ્રોટેસ્ટ ચાલી રહ્યા હતા ને ઘણા બધા એવા ચેન્જીસ કે જે આજના યુગના બાળકો છે. અહ એવો એ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને બળવંત થયા એમાં અને આપણા નવા શિક્ષણ મંત્રીને પણ અહ મોકો મળ્યો છે કે અહ સારી રીતે આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવે. તો મિત્રો અહ એને પણ આપણે એવું જ કહી શકીએ કે અહ એ પણ એક અહ શિક્ષિત લોકોનું જ એક ઉત્તમ ઉદહ ઉદાહરણ છે કે શિક્ષણ કેટલું મહત્વનુ છે. જો અહ વ્યક્તિમાં શિક્ષણ તે બાળકોમાં શિક્ષણ જ ના હોય તો તેઓ પણ એવા પ્રોટેસ્ટ ના કરી શકે પોતાનો અવાજ અહ ઉચ્ચા હોદા સુધીના ન પહોંચાડે શાંનતી થી અહ ખુબ જ એવું આવશ્યક પાછો છે જીવનમાં હા બધા લોકોના તો શિક્ષણ લેવું એ ખુબ જ જરૂરી હોય છે.
સાથે શિક્ષણથી અહ આપણામાં આત્મવિશ્વાસ પણ આવતો હોય છે. તે ઘણા વ્યક્તિ. હોય છે, આજુબાજુમાં પણ લોકો. માં ઘણા એ પોતાનામાં કોન્ફિડન્સ નથી હોતું. અહ એમને પોતા પર આત્મવિશ્વાસ જ નથી કે, હું આ કરી શકીશ કે નહી. તો અહ શિક્ષણ એ આપણને ખુબ જ સારી રીતે પ્રદાન કરે છે. હમ, વાત કરીએ કેવી રીતે અહ. શિક્ષણ આપણને આત્મવિશ્વાસ આપે છે, તો ઘણી બધી વસ્તુઓ જે સ્કૂલોમાં થતી. હોય છે, ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થતી હોય છે. ઘણી એક્ટિવિટી થતી હોય છે, સાથે સાથે રમત ગમતમાં પણ. થી પણ આપણને આત્મવિશ્વાસ મળતું હોય છે, હા. વાત કરીએ સ્કૂલોની તો ઘણી બધી એવી સ્પર્ધાઓ થતી હોય છે જેમ કે, અહ. આપણે જોઈએ કે. નિબંધલેખન થતી હોય છે, એમાં આપણા પોતાના અહ. જે મતો હોય એ રજૂ થતા હોય છે, સાથે સાથે અહ ઘણી બધી એવી વકૃત્વ વકૃત્વ. સ્પર્ધા પણ થતી હોય છે જેમાં. અહ, આપણે કોઈ એવા ટોપિક પર ઘણા એવા લોકો સામે બોલવાનું હોય અને એમાં આપણને ઘણો સારો એવો ઈનામ પણ આપતા હોય છે. સાથે-સાથે રમત ગમતોની વાત કરીએ તો ઘણી એવી રમતો છે જે છે, આપણને આપણને હા.
ઘણો એવો આત્મવિશ્વાસ આપતો હોય છે, તો મિત્ર એમ જોવા જઈએ તો શિક્ષણમાં. બધા જ એવા વિષયો અ આવી જતા હોય છે.
જોઈએ તો શિક્ષણ આપણને અહ. એક દેશના વ્યક્તિને બીજા દેશના. સાથે પણ જોડે છે, ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છે કે. અ કોમ્યુનિકેશન ગેપ ઘણી હોય છે, બીજા દેશોની ભાષા કઈ અલગ હોય છે. જે રીતે આપણે વાત કરીએ કે. અમેરિકાની ભાષા ઈંગ્લિશ છે ને, આપણી ભાષા. હ માતૃભાષા હિન્દી છે. હ આપણી ભાષા એ લોકો સમજી શકતા નથી પણ. અને આપ એ લોકોની ભાષા આપણે સમજી શકતા નથી, પણ જો અ. ઘણા બધા આપણે હવે જોઈ રહ્યા છે કે, ઘણી બધી આપણે. ભારતની સ્કૂલો ઇંગ્લિશ મીડિયમ છે. હ જ્યાં ઈંગ્લિશ શીખાવામાં આવે છે, અને. ભારતના ઘણા એવા વિધાર્થી. ર્થીઓ બીજા દેશમાં અભ્યાસ લેવા જતા હોય છે. તો મિત્ર શિક્ષણ દ્વારા જ એ પણ અહં. અ આપણે હાસિલ કરી શકીએ છે તો. અ એમાં પણ શિક્ષણ એક ખુબ જ અગત્યનો એવો ટોપિક આવ્યો. અને ખુબ જ સારી રીતે આપણે શિક્ષણ. અ શિક્ષિત બનીને આપણા દેશને પણ સારો અને. સ્વચ્છ બનાવી શકીએ. અને ઘણી બધી એવી ધૂમ્રપાન ને એવી વસ્તુથી પણ આપણે અ અ દૂર થઈ શકીએ છે તો શિક્ષણ આપણને ઘણી બધી એવી વસ્તુ શીખાવે છે તો મિત્રો તમે પણ અ એના વિશેે કઈક કહેવા માંગો તો કહી શકો છો.
આ મિત્ર તમે ખુબ જ સમજાવ્યું શિક્ષણ વિશે. હા તો હું મિત્ર એટલું જ કહીશ કે આપણે શિક્ષણ ને માત્ર કાગળ પરની ડિગ્રી હોય અથવા તો સ્કૂલ કોલેજ પૂરતું મર્યાદિત કરી દીધું છે અને આ આપણી સૌથી મોટી ભૂલ હોય એવું કહી શકાય એમ, સાચા અર્થમાં તો કહીએ તો શિક્ષણ એ માણસના સમગ્ર અસ્તિત્વનો વિકાસ કરે છે. જ્યાં સુધી માણસ જ જન્મથી લઈને મૃત્યુ સુધી માણસ જે કઈ જુએ છે અથવા તો અનુભવે છે. અને જે પણ શીખે છે તે તમામ બાબત શિક્ષણના શિક્ષણમાં આવી જાય છે. પેલાના સમયમાં શિક્ષણનો અર્થ એવો થતો કે બધા વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં જ જતા. અને ધર્મ કર્મ શીખતા પણ પરંતુ આજે સમય બદલાઈ ગયો છે અને શિક્ષણનું સ્વરૂપ ઘણું બધું વિશાળ બની ગયું છે આજનું શિક્ષણ અ માત્ર પુસ્તકની જ્ઞાન નથી આપતું પરંતુ અ વ્યક્તિની અંદર રહેલી જે જન્મજાત શક્તિઓ હોય અથવા તો તે બધું બહાર લાવવાનું કામ કરે છે મહાન વિચારો અથવા તો યોગ્ય માર્ગદર્શન વગર કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનો સાથ જો હેતુ શોધી શક્તો નથી અને આ હેતુ શોધવાનું કામ શિક્ષણ કરે છે, શિક્ષણ એ માત્ર એવું ના કહી શ કાય કે સ્કૂલમાં જઈએ અને ભણીએ તો મતલબ પૂરું થઈ જાય આપણે જે પણ બહારની દુનિયામાંથી પણ જે કઈ શીખતા હોય છે એ પણ કામ આવી જાય છે. ત્યારે આપણે વ્યક્તિગત સ્તરે શિક્ષણની વાત કરીએ તે માનવીની બૌદ્ધિક ક્ષમતા ને અ ખુબ જ વિસ્તારે છે. એક શિક્ષિત વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિ માં સંતુલન જાળવે છે. એ માત્ર આખોથી દુનિયા નથી જોતો પરંતુ મનની આંખોથી સાચા અને ખોટાનો ભેદ પારખી શકે છે. જીવનમાં અનેક પ્રકારના સંકટો આવે નિષ્ફળતાઓ આવે ત્યારે શિક્ષિત મન તેમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ જ રસ્તો શોધી જ કાઢતો હોય છે. માત્ર એવું ના કહી શકાય કે સ્વ અનુ શાસન હોય અથવા તો સન્માન પૂર્વક જીવન જીવવાની કળા એ પણ શિક્ષણની જ મતલબ દયાણ છે એવું કહી શકાય. આપણે આમ જોઈએ તો આર્થિક દ્રષ્ટ જોઈએ તો શિક્ષણ માણસને આત્મનિર્ભર બનાવે છે. તે પોતાની મહેનત અને કૌશલ્ય ના આધારે રોજગારી મેળવે છે અથવા તો નવો વ્યવસાય શરૂ કરીને બીજા લોકોને પણ રોજગારી આપે છે. શિક્ષણનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે માટે વ્યક્તિ થી વધીને પરિવાર અને સમાજ સુધી પણ પહોંચે છે. એક ગામમાં ગામમાં કે પરિવારમાં એક માણસ શિક્ષિત હોય તો તે પુરા પરિવારને અથવા તો ગામને પણ શિક્ષિત બનાવી શકે છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે ત્યાં સામાજિક કુરિવાજો અંધશ્રધા ભેદભાવ અને જે બધું પારંપરિક રીતે જે હોય એ બધું ઓછું પડી જાય છે લોકો જાત તે ધર્મ અથવા તો એ બધાના ભેદભાવ ભૂલીને એકબીજાને અ સાથ તે સદભાગી બને છે. સ્ત્રી શિક્ષણ નો મહત્વ તો આનાથી પણ અને ગણું વધારે છે એવું કહી શકાય. કારણ કે એક સ્ત્રી ભણે છે ત્યારે આખો પરિવાર અને આવનારી પેઢી શિક્ષિત બને છે. સમાજમાં શાંતિ ભાઈચારો અને કાયદાનો પાલન કરવામાં પણ શિક્ષણ ખુબ જ મોટો હિસ્સો ધરાવે છે. આપણે દેશ અ દેશનું પણ જોઈએ તો શિક્ષણ વિના કોઈ પણ દેશ મહાન બની શકતો નથી. દેશના નાગરિક જો શિક્ષિત અને જાગૃત હશે તો જ દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને લોકશાહી દેશમાં તો એક સાચો અને સમજદાર મતદાર બનવા માટે શિક્ષણ અનિવાર્ય છે. કારણ કે ભણેલો નાગરિક હોય એ જ પોતાના મતની તાકાત સમજે અને યોગ્ય નેતાની પસંદગી કરે. હા લખ હા બધા ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થાય છે ટેકનિકોએ ટેકનોલોજીનો મા વિકાસ અને દેશની સુરક્ષાથી લઈને દરેક ક્ષેત્રમાં પ્રતિભાશાળી યુવાનોની જરૂર પડે છે જેવું શિક્ષણના માધ્યમ માધ્યમથી તૈયાર થાય છે. આજના આ આધુનિક યુગમાં શિક્ષણનું સ્વરૂપ ખુબ જ બદલાઈ રહ્યું છે. હવે માત્ર ગોખણ પટ્ટી કે પુસ્તકો પૂરતું જ્ઞાન ચાલતું નથી. હવે તો ખુબ જ ઘણા બધા એવા સ્માર્ટ ક્લાસ એવું બધું આવી ગયું છે છેલ્લે તો ટૂંકમાં કહીશ તો શિક્ષણે અંધારા માંથી- પ્રકાશ તરફ લઈ જતો માગૅ છે. આ તો મિત્રો હું આટલું જ કેહેવા માંગીશ
ખુબજ સરસ મિત્રો તમે વાતો કરી ખુબ જ સારી એવી ઇન્ફોર્મેશન તમે પણ આપી, શિક્ષણ વિશે તો તમારો પણ ખુબ આભાર અને આ ટોપિક ને હવે આપણે આગળ ન વધારવા ની પુળૅ વિરામ કરીશ જેમ તમે જે કીમતી સમય આપ્યો તમારો તો એ બદલ તમારો ખુબ ખુબ આભાર મિત્રો તો આ પોઈન્ટને આપણે અહીં પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્ર
આ મિત્ર